બો
હેલો કેમ છો તમે.
મજામાં તમે કેમ છો.
હું તો ખુબ મજામાં.
એમ કઉ છું કે આ વખતે હવે આઈ પી એલ શરૂુ થવાની છે તો આઈપીએલ હવે આપડે જોવા ભેગું થવાનું છે હ.
અરે પાકું પાકું તમે કયોય એમ આપડે જ્યાં હશે ને ને અમે ત્યાં જોવા જશુ.
ઓલી વખતેની જેમ આપડ હર વખતે ભેગા થતા આઈ પી એલ જોતા ઇન્ડિયન ક્રિકેટ ટીમ ના બધા ખેલાડીઓ અલગ અલગ ટીમમાં વિભાજન થઈ જાય અને બધા એકબીજાની સામે સામે રમે એટલે જોવાની. બહુ મજા આવે.
અ ખુબજ મજા આવે આઈ પી એલ તો જોવાની ખુબજ મજા. આવે કારણ કે આપડા બધા ફેવરટ પ્લેયર્સ હોય કેને ઇન્ડિયાની ટીમ ના જે ટીમમાં હોય તેગ રમતા હોય સાથે રમતા હોય બધા સામા સામી રમતા હોય હવે સામા સામી રમે એટલે તેથી ખુબ જ જોવાની મજા આવે.
હમ્મ એ પછી સાચી વાત ને તમારે એવું થ કે જો તમારો અને મારો બે ન ફેવરટ ખેલાડી અલગ અલગ ટીમમાં હોય એટલે આપડી બે ની તૂતું મેમે થાય. ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં આવી રીતે બધા. ખેલ માં રમે ને એટલે. એમાંય મજા આવે કે ઘડીક વાર ગરમી નો માહોલ થઈ જાય. ગડીક પરર એક ટીમ તારી જીતે એકવાર ટીમ મારી જીતે એટલે અમે મજા આવે ફેમિલીરે જોવાની ફૂલ મજા આવે.
હા એકલા આપડે પણ નહી ઘણા બધાને એવું જ થતું હોય છે કે પોતપોતાના ફેવરટ પ્લેયર બતા ગયા હોય તેથી કરીને સામે સામે આવતા હોય તો ગરમા ગરમી વાળો માહોલ પણ થઈ જાય છે.
હમ આજી વાત નેવા સીધા ને આપણેે રિસેન્ટ અત તને ખબર છે કે ઈન્ડિયાની ટીમ પાંચ વર્ષમાં ત્રણ આઈસીસી ટ્રોફી લાવ્યું. બે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અને એક આઈસીસી નો ફિફી ઓવર નો વર્લ્ડ કપ.
હા એ બધી મેચ મેં જોઈ ત બધી ટુર્નામેન્ટ આખી જોઈ તી ખુબ જ મજા આવી ત તમે જોઈ તી?
અમે જોઈ દ એમાં તો કેવું છું ખબર કે અમે એકારે પંદર વીસ જણા બેઠા છીએ અને સામે થિયેટર શરૂ કર્યું છે. અને દેશ ભક્તિ ના ગીત વાગે છે, અને ઇન્ડિયન ટીમ સારું પફોર્મન્સ આપે એટલે તો જોવાની બહ મજા આવે. અને એમાં તો પાછા મારા બધાં ભાઈ બંધો છે, ને એ ફૂલ સપોર્ટિવ છે ઇન્ડિયન ક્રિકેટ ટીમ અને ક્રિકેટને જોવને બહુ ગમે. એટલે તો બહ મજા આવે ભેગા થએ ને એટલે ફૂલ મોજજ કરવાની હોય બેઠા બેઠા. ઈન્ડિયન ક્રીપને ટીમને ફૂલ સપોર્ટ કરવાની અને બહ મજા આવે. તમે તે હવે ક્યારેક આવો એટલે એ બાજુ આવજો હું તમને ફોન બોન‌ કરીશ જેથી આપણે ભેગા થાસુ હોને.
પાકુ પાકુ હવે આવ ત મને કોલ કરજો આવી રીતે હશે તો અને હું એ બાજુ આવીશ ને તો આપ હું તમને કોલ કરીશ કે ત્યાં આપણે સાથે મેચ જોઈ આપ
હમ એ વાત હમ એકદમ સાચી. થી વાત અને પાછું એમાં એવું છે કે આપણે ઈન્ડિયન ક્રિકેટ ટીમ છે, ને એ આવી રીતે બે, ત્રણ વર્લ્ડ કપ જીત્યા એટલે એ લોકોને આપડા તરફથી તો એક્સપેક્ટેશન હોય કે આપડે એને ફૂલ સપોર્ટ કરીએ અને ફૂલ સપોર્ટ કરવાનો જોય બહુ મજા આવે અને એમય કેતો તો કે આપડે છે ને આપ આઈપીએલ જોવા ભેગા થઈયે ત્યારે આપડે બધા હ ભેગા થઈ જાય ને ફૂલ એન્જોય કરવાનું. થાય છે.
અરે પાકો પાકો સાચી વાત છે. ક્રિકેટ ટીમ આપડી ક્રિકેટ ઇન્ટરનેશનલમાં જતી હોય તો પ્લેયર્સ ને પણ એમ થવું જોઈએ ને કે આપડે સપોર્ટ નથી કરતા કે એવું ન થું જોઈએ. એટલે આપડે બધા હરેક કન્ટ્રીમાં જે રેતા હોય બધાને પોતપતાની કની ટીમને સપોર્ટ કરવું જોઈએ આપડે ‌ પણ ફૂલ સપોર્ટ કરી આપડી ટીમને પણ.
બાહર કત જાયલા હું ને તું ને અમારો હું ને તું ને હમા માં બધા ક્રિકેટ ટીમને બહુ સપોર્ટ કરીએ. મને પાછું એવું નહી કે ક્રિકેટ છે તો ક્રિકેટ જોવી બહુ ગમે ઈન્ડિયન ટીમ કોઈ પણ જર્સીમાં હોય એટલે કોઈ પણ ગેમ રમતી હોય મને એઈ જોવી ખુબ જ ગમે ઈન્ડિયન ટીમને ટૂંકમાં સપ પોર્ટ કરવાનું. જ્યારે જેમ કે ફૂટબોલ હોય પછી બેડમિન્ટન હોય ટેબલ ટેનિસ હોય કોઈ પણ ગેમ હોય ઈન્ડિયન ટીમ હોય ને અને સ્પોર્ટ્સમાં ઈન્ડિયાને રિપ્રેઝન્ટ કરતું હોય એટલે ટીમને અને ખેલાડીને ફૂલ સપોર્ટ કરવાનું. અને ઇન્ડિયન ટીમ જીતે એની આપડે ભગવાન ભાઈ થી પ્રાર્થના માંગીએ. કે ઇન્ડિયા ટીમ જીતે અને બહુ મજા આવે.
હા, હું પણ તમારી જેમ જ છું ઈન્ડિયાની ખાલી ક્રિકેટ ટીમ નહી પણ કોઈ પણ કોઈ પણ પ્લે અહ ગેમમાં રમતા હોય કેને ઈન્ડિયાને રિપ્રેઝન્ટ કરતા હોય ને આપણા પ્લેયર એને હું ફૂલ સપોર્ટ કરું. બેડમિન્ટનની ગેમ હોય ટેનિસની હોય કે કોઈ પણ બીજી હોય. તમે કીધું ને એમ જ હું ફૂલ સપોર્ટમાં હું બધી ગેમ જોતો બધી ટુર્નામેન્ટ જોતો જેમાં ઈન્ડિયા રિપ્રેઝન્ટ થતું હોય અને ખુબ જ મજા આવે અને જયારે જીતે ત્યારે તો ખુબ જ મજા આવે.
હમ્મ, એ વાત સાચી છે તમારી અને પાછું એવું છે કે સરકાર દ્વારા અમુક અમુક અહ ઘણા બધી સારી યોજના એ કરાય કે, જેથી આવી રીતે ઇન્ડિયન ટીમ પાંચ વર્ષમાં છેલ્લા ત્રણ વાર વર્લ્ડ કપ લાવી એવા ખેલાડીઓ તો અહ દેશ માંથી ગ અહ સેપરેટ પાડવા જોએ એની માટે સરકાર ઘણી બધી સહાયો આપે છે. કે જે ખેલાડી સારું રમે એને ગુજરાત સરકાર કે કોઈ પણ દેશની દેશમાં જ અહ રાજ્યની સરકાર હોય ને એના દ્વારા અલગ અલગ કેમ્પ બલાવા માં ગેને એને બેસ્ટ કોચિસ પ્રોવાઈડ કરવામાં આવે કે જેથી તે એ ખેલ કે દેશને રિપ્રેઝન્ટ કરીએ કે જાણે કે એક મારો ભાઈ બન જતો છે ને અહ સ્કેટિંગ બહુ સારું કરતો તો એ પેલા ઈન્ટર સ્કૂલમાં એ શરૂઆત કરી ઇન્ટર સ્કૂ-સ્કૂલમાં બધી સ્કૂલ માંથી ચેમ્પિયન થયો પછી અહ પછી તેને ડિસ્ટ્રિક લેવલે એનાિસ્ટ્રને રિપ્રેઝન્ટ કર્યું પછી સ્ટેટ લેવલમાં રેમો સ્ટેટ લેવલમાં ચેમ્પિયન થયો અત્યારે ઈ ભાઈ બંધ ઈ ભાઈ બને સરકાર દ્વારા એક બેસ્ટ કોચ પ્રોવાઈડ કરવામાં આવેલો છે. સરકાર દ્વારા એને ફાઈનાન્શયલી સપોર્ટ કરવામાં આવે કે જેથી ઈ સરકાર નું ઘર અહ ઘર ચાલ્યા રાખે અને ઈ એને બેસ્ટ હોટેલ પ્રોવાઈડ કરવામાં આવે બેસ્ટ અહ અહ ખાવાનું પીવાનું પ્રોવાઈડ કરવામાં આવે જેથી એ ખેલાડી સારું રમીએ કે અને દેશને રિપ્રેઝન્ટ કરીએ કે હમણાં જરે પાંચ દસ દિવસ પેલાની વાત થઈ એ કીધું કે અમારો એક કોચ બહુ સારા છે અને ગવર્મેન્ટ દ્વારા ફૂલ સપોર્ટ પણ કરવામાં આવે છે. તમારું શું કેવું?
હા. ગવર્મેન્ટ જે ઉભરતા પ્લેયરો હોય ને કોઈ પણ સ્પોર્ટસમાં હોય, એને ખુબ જ સપોર્ટ કરે છે, એને ફાઈનાન્શયલી સપોર્ટ પણ કરે છે અને પ્રેક્ટિસ પૂરી પાડવા માટે પણ બધી સુવિધાઓ આપે છે, તમે કીધું ને તમારો એક ભાઈબંધ છે, એમ મારોય એક ભાઈબંધ છે જે ટેનિસ રમે છે, ઈ ટેનિસમાં ઘણો આગળ ગયો છે, ડિસ્ટ્રિક રયમો, પછી સ્ટેટમાં એય ત્યાં એને નંબર આવતો, જેથી કરીને સ્ટેટમાં એને નંબર આવતા ને તો ગવર્મેન્ટ એમને ફૂલ સપોર્ટ કર્યો કે એમને કોઈ પણ બાર જગ્યાએ જાવાનું હોય તો ત્યાં હોટલ પ્રોવાઈડ કરે એને ઈ રમવા જાય ટુર્નામેન્ટ એનું ફાઈનાન્શિયલ બધો જેવો હોય કે નહીં, અહ લેવાનો પૈસો ઈ બધું ગવર્મેન્ટ ઈ પ્રોવાઈડ કરતું, જેથી કરીને એ ખુબ આગળ રમ્યો, અત્યારે ઈ નેશનલ રમે છે. જેથી કરીને ખૂબ એને મદદ પણ મળે છે.
હમ્મ, એકદમ તમારી હાચી વાત છે.
બાકી તો ઘણા, બધા બાકી તો ઘણા બધ બધા હોય છે કે તેમને સપોર્ટ જેથી નથી મળતો ને તો ઈ આગળ નથી વધી શકતા એમ, કે ટેલેન્ટ એમનામાં ખુબ હોય, કરીઈ બધું લેતા હોય પણ કા તો એમને ફાઈનાન્શિયલ સપોર્ટ ન મળતો હોય કાં તો એમને ઘરેથી સપોર્ટ ન હોય, તો કાંઈક ને કાંઈક એમનામાં શું કેવાય અહ ઘટતું હોય એમ, કે જેથી કરીને એ આગળ ન વધી શકે એટલે ગવર્મેન્ટ જે આ બધી યોજના કાઢે છે એનથી ખુબ જ મદદ મળે છે. કે ઊભર ઉભરતા સિતારો છે આપડા દેશને જે આગળ જતા આપણું દેશનું નામ રોશન કરે, એવાને ખુબ જ સપોર્ટ મળે છે એમ, કે જે આગળ વધી શકે એમ.
હમ્મ, ઈ વાત તમારી એકદમ એવું છે કે આ અમારી સ્કૂલમાં હું હતું ને ત્યારે અમારા સર ફૂલ સપોર્ટિવ હતા કે સ્પોર્ટસ બાબતે કોઈ પણ હોય ને તે એને ફૂલ સપોર્ટ કરવાનો, અને જેનામાં ટેલેન્ટ હોય ને એના જો કોઈ ઘરેથી એના પેરેન્ટસ ના પાડતો હોય કે સ્પોટ ન રમાયને ખાલી ભણાય-ભણાયને ભણાય જ તે, પણ એવું નહીં, એવું ના પાડતા અમારા સર કે જે લોકો સારું સ્પોર્ટ સ્પોર્ટ નું ટેલેન્ટ સારું હોય ને એને સર મારા ઘરે જાતા, અને એના પેરેન્ટને સમજાવતા કે તમારો છોકરો આવી રીતે બહુ સારું રમે છે, તો એને સપોર્ટ કરો તમે, કે જેથી પોતાનું સ્કૂલ નું નામ રોશન કરે, આગળ-આગળ જતા એના અહ સ્ટેએ સિટી નું નામ રોશન કરે, પછી સ્ટેટને રિપ્રેઝેન્ટ કરે પછી અહ ઈન્ડિયાને રિ પેઝન્ટ કરે, એવી રીતે ટૂંકમાં એને ફૂલ સહાય આપવામાં આવતી, અને અમારા સર આવી રીતે ફૂલ સપોર્ટિવ એય હતા. ને મેં તો પાછું હમણાં ઘણા બધા અહ ન્યુઝપેપરમાંય વાંચેલું છે, કે જેટલું ઈન્ડિયા સ સ્પોર્ટમાં ધીમે-ધીમે ગ્રોઅપ કરે છે, એવું બીજા બધાય દેશો થાય છે પણ બીજા બધા દિવસોમાં એવું હોય કે ગવર્મેન્ટ દ્વારા સપોર્ટ કરવામાં નથ આવતું, કોઈ પણ જો તમારામાં ટેલેન્ટ હોય તો તમે બધું હાથે કરો, એવું કરી દેવામાં આવે છે. અને આ બધી વાત તો બરોબર, પણ આપણું સરકાર ફૂલ સપોર્ટિવ છે કે કોઈ પણ સ્પોર્ટસ હોય, તમારામાં ટેલેન્ટ હોય તો તમે ઈ એક વાર સરકારને દેખાડો ને, સરકાર તમને ફૂલ સપોર્ટ કરે અને બધી રીતે તમને ટૂંકમાં પાછા ન પડવા દે હમજો છો તમે.
હા, સાચી વાત છે. મેં પણ ઘણી બધી જગ્યાએ વાંયચુ કે આપડી કન્ટ્રી છે ને ઈન્ડિયા એ ખુબ જ સપોર્ટિવ છે એમ, કે સ્પોર્ટસમાં તો કોઈ ભી આમ પાછળ ન પડવા દે એમ, કે ઘણી બધી કન્ટ્રીમાં નથી જ દેતા, સપોર્ટ નથ પ્લેયરસ જે હોય એને પોતે પોતાનો ખર્ચો ઉપાડીને બીજે ક્યાંય જવાનું હોય તો રમવા, તો પોતાના ખર્ચે જવાનું એમ, પણ આપડી ગવર્મેન્ટ એવી નથી, આપડી ગવર્મેન્ટ આપણને ખુબ જ સપોર્ટ કરે, જેનો આપણે ફાયદો ઉઠાવો જોઈએ એમ, કે ગવર્મેન્ટ આપને સપ પોર્ટ કરે છે તો આપડે સારું પફોર્મન્સ દઈએ એમ, અને જેનામાં ટેલેન્ટ હોય, જે કરી શકતા હોય એને તો કોઈ દી પાછળ રેવાય જ નહીં, સૌથી પેલા જવાય. અને આટલું બધું સપોર્ટ કરતું હોય તો કોઈ દી વાંધો આવે જ નહીં એમ, અને તમે પહોંચી શકતા હો તો તમે જ્યાં પહોંચવાના હોય ન્યાં પહોંચી જ શકો, નેશનલ જીતતા હોય, ઇન્ટરનેશનલ જીતતા હો, કોઈ પણ જગ્યાએ તમે પહોંચી શકો એમ. આટલો સપોર્ટ મળતો હોય તો તમે કોઈ પણ વસ્તુ કરી શકો એમ.
હા તો ઈ વાત તમારી સાચી. હવે પછી આપડે ભેગા થઈશું, અને આઈ પી એલ વાઈ આઈ પી એલ જોશું, ને મોજ કરશું. હાલો આવજો.
પાક્કો પાક્કો આપડે મળશું આવજો.